જાય શ્રી કૃષ્ણ કેમ છો તમે? હલો.
હલો.
હા અ એવો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે.
કે હા કેમ છો તમે બધા ઘરે બધા સારા છે ને?
હા બધા સારા છે. તમે કેમ છો?
હા હમણાં તો ઘરે બધા સારા છે ને અમારા ચોમાસાની સિઝનમાં ઘરે બધા આમ તો સામાન્ય બીમારી બધી થઈ રહી છે. સીઝન ની શરદી છે, ઉધરસ છે, તાવ છે, ખાંસી છે એ બધી બીમારી થઈ રહી છે એટલે એના તમારી સાથે વાતચીત કરવી છે કે હવે ચોમાસાની જે એની બધી આવી રહી છે તમારે એજ કેવું છે કે શરદી છે ઉધરસ ને ખાસી ને તાવ છે એનું મુખ્ય કારણ છે આ ચોમાસા ની અંડર આપડે ભીંજાયા કરે. ચોમાસ બહાર જેમ પાણીપુરી છે, દાબેલી છે કે પછી આવો સૂપ છે, મંચુરિયન છે, નુડલ્સ બધું બારનું ખાસું તો આપણને આવી બધી બીમાર થવાની જ છે કારણ કે આના લીધે આપણ ને પેટમાં હવે ઘણા બધા પ્રકારના આવું બહાર છે એમ કે વરસાદ ના કારણે બધું ફૂલું પડવાથી આપણા પેટમાં ગમે તેમ પ્રકારના ખરાબ એવા પેલું જાય તો પછી આપણને પેટમાં દુખાવો પછી ડીહાઈડ્રેશન કે પછી અન્ય પ્રકારના બીમારી થાય. થાય છે એટલે કે આપણેે બારનું ખાવું ઓછું કરવું કેમ કે ચોમાસાના સિઝન માં આપણેે જો બહારનું આવુ બધું ખાશુ કેમ કે પાણીપુરીમાં એટલું પાણી પણ સારું ની હોય તો પછી આપણા પેટમાં દુખાવો થાય છે કે દાબેલીમાં પણ એટલ બધું સારું ને પછી આપણને એવું બધું થાય છે એટલે મારે તો એજ કેવું છે કે હવે આ સિજન આવી છે કે સામાન્ય બીમારી થવાની ખુબ શક્યતા વધી જાય છે શું તમને આવું બધું થાય છે કે સામાન્ય બી બીમારી બધું તમારા ઘર ના કે પછી તમને એવું
હા અને મને કે ખાવાનુંમાં તો મને પનીર નું શાક હોય જે એટલે પનીર નું શાક થી માડીને મોમોશ પછી એટલે હું અમુક જ ટાઈમ ખામ છું કેમ કે તેના કારણે માંદુ ને એવુ ન પડાય અને આ ચોમાસાની સીઝન માં થોડુંક વધી જાય છે કે ચોમાસાની સિઝન માં ઠંડી ની સિઝન એટલે ખાવાની ખુબ જ મજા આવે છે ગરમીમાં તો ઠંડુ પીવાની જ ખુબ જ મજા આવે છે. આઈસક્રીમને એવું ખાવાની ખુબ જ મજા આવે છે. ફાલુદા થી માંડી ને અન્ય કોલ્ડ્રિંકથી માંડી ને લીંબુ સરબત થી માંડીને હા તે બી અને અમને ખુબ જ મજા આવે છે એટલે ગુજરાતમાં ઘણા પ્રકારની ખાવાની વાનગીઓ પણ છે.
હા ભાઈ એટલે ગુજરાતમાં ઘણા બધા ખાવાની વાનગીઓ પણ છે અને આપણે હેલ્થની પણ ખૂબ સારી રીતે આપડે પેલું કરવું જોઈએ. કારણ કે આપડે ગુજરાતની તો વાનગીઓમાં તમે જાણો જ છો કે ઘણા બધા પ્રકારના નાસ્તો મલે. જલેબી, ફાફડા અ પછી આ ઢોકળા છે, ઈદડા છે પછી ઠેપલા છે આપડા ગુજરાતીઓનો ખૂબ ફેમસ છે. કારણ કે આપણાં ગુજરાતીઓ તો ખાવાના બહુ શોખીન હોય છે અને એ લોકોને ખાવાનું આવુ બધું જોએ જ છે. પરંત થોડું ઘણું આપણે ઓછું પણ ખાવુ જોઈએ. કારણ કે આ બધું ખાશું તો આપણે પેટમાં પણ સારું નહી રેવાય. એનર્જી માટે સારું નઈ કેવાય. પરંતુ આપણે ગુજરાતની બધી વાનગી છે. તમે કીધું કે અમે તમને કીધું કે જલેબી ફાફડા તે આપણા દેશમાં ને આપડા ગુજરાતીઓ જે નાસ્તામાં મોસ્ટલી સવારે ચાય સાથે ખાય છે અને જે જે જે સંડેનો જે દિવસ હોય છે ત્યારે બધા રજા પાડીઓને બધા એ લોક સાથે બધા બેસે છે પણ આખા પરિવાર સાથે તો આ મોસ્ટલી એ નાસ્તો લાવે છે. અમારા ઘરે પણ એવું જ ચાલે. અમારે ઘરે પણ એવે રવિવારે બધા લોકો સાથે ભેગ-ભેગા થાય છે. કારણ કે મોસ્ટલી અમારા બધા ઘરના મોસ્ટલી જોબ કરે છે અને રવિવારે જ એ લોકો ભેગા થાય છે ને પછી રવિવારે આ બધા પ્રકાર નાસ્તો અને બપોરે સારું ભોજન કરીએે છીએ અને આ બપોરે નાવામાં બી સવારે નાસ્તો માટે જલે-જલેબી ફાફડા લાવે છે, ખમણ લાવે છે, ઈદડા લાવે છે અને બધા મીની સોમોસા જેમ કે ચાઇનીઝ સોમોસા લાવીએ છે ને ખૂબ અમે મજા કરીએ છીએ અને બપોરે તમારો નાસ્તો એટલે બપારે જમવાનો જ હોય. ત્યાં અમારે ગુજરાતી થાળી મે ખાઈ જેમ કે રીંગણ બટાનું શાક અને સેવપુરીનું શાક અને આવી જે રસગુલ્લા અને દાળ-ભાત તો મોસ્ટલી અમારા ઘરે બનાવે છે. શું તમારા ઘરે પણ આવું થશે ને? રવિવારના દિવસે તો.
હા, રજા રવિવારના દિવસે ના હા કે અ રઈઆન દિવસે નાસ્તો ખુબ જ વધારે રહી છે કે આ પેલાન દિવસે ખબર બધા ઘરે રેય છે એટલે અને પ્રકારના જાત જાતના ખાવાને એવું બનાવ્યા કરે છે અને મ ગુજરાતી ખાવાનું ખુબ જ ગમે છે જેમ કે ગુજરાતમાં દાઅઅ- દાળભાતથી માંડી ને તેમાં અ થેપલાથી માંડીને અન્ય પ્રકારના ઘણા બધા ખાવાનીઓ ખુબ જ સારા છે અને ગુજરાતી ખાવાના દાડા થેપલા, અ ખમણ ઢોકલાથી માંડીને અ અન-અન્ય ઘણી પ્રકારની વાનગીઓ તે મલે સે. જેમ કે રસ-પુરીથી માંડીને આ ઘણી પ્રકારની વાનગી જેમ કે, આય ગુજ આય સુરતનો લોચો એ ખુબ જ ફેમસ છે. અ તમે કોઈ દાડ ટ્રાય કર લ છે.
હા, ભાઈ અમે ટ્રાય કરેલો છે કે મે ફર્સ્ટ ટાઈમે એટલે મારે સ્કૂલી હતી ત્યારે તમે ખબર જ હોય આપણે જે સ્કૂલમાં પણ ત હ રજા. જયાર આપડે જેમ કે કોમર્સમાં હતા અને આપણે જયારે ક્રિકેટ ટીમમાં મેચ રમી હતી તે સાયન્સ કલ સાયન્સવાળ લોકો સાથે ત્યારે આપણે જીતેલા ન ત્યારે આપણી મેમ હતી ક્લાસ ટીચર તેમણે સુરતથી લોચો મંગાવેલો હતો ને આપણે સારી રીતે ખાધું હતું. ત્યારે જ મેં ટ્રાય કરેલો. પરંતુ સુરત જવાનું મારા ઘરે બો ઓછું થાય છે. એટલે મે એમ તો ત્યારે એક ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલી અને મને ખૂબ ગમેલો. કારણ કે આપણા દેશના ઘણા બધા એવા શહે રહેલો છે. જેમ કે સુરતમાં તમે જાણી લો કે આ બધા લોચો છે પછી સુરતમાં બધા ઈદડા છે અને જે બધું પહેલું છે અને આપણા દેશના ઘણા બધા શહેરોમાં ઘણા બધા પોતાની વિવિધ વાનગીઓ ફેમસ છે. જેમ કે કે કેરલમાં જઈએ તો વિવિધ પ્રકારના પેલો બધો અલગ હોય સંભર ને એવું અને ચન ઈમાં ને એવું ઈડલી ઢો-ઈડલી ઢોસા સાંભાર એ ખુબ ફેમસ છે અને મુંબઈમાં તો તમે જાણો તે મુંબઈના વડાપાંવ છે, એવું ફેમસ છે. અને દિલ્હીમાં તો સોલે કુલ્ચે અને દિલ્હીમાં જે એ લોકો બટાકાની જે પહલેસથી એ લોકો કરે છે તે તો ખૂબ સારી હોય છે અને હૈદરાબાદની તો બિરયાની ખૂ બ ફેમસ છે. મે તો નોનવેજ છું અને નોન વેનીટેરિયન છું અને મારાથી ત્યાં હૈદરાબા જ્યારે જાવ ન અત્યારે મે ખાવં છું અને અમારા જે ઘરબાજુ પણ એવ સારું એવ બિરિયાની મલે છે મન તો ખુબ ભાવે છે અને આપણા દેશના એવા એવા જે શહેરો છે તેની આપણે વિવધ મુલાકાત લેવી જોઈએ અને વિવિધ પ્રકારની વાનગી જે ફેમસ છે તે ખાવી જોઈ શું તમને કોઈ આવી બીજી પ્રકારના, બીજા શહેરોની કોઈ એવી વિવિધ પ્રકારની પ્રખ્યાત એવી વાગી ખબર છે તમને?
હા, મને કશ્મીરનો કાવા પીવાની ખુબ જ મજા આવે છે અને ત્યાં હું એકવાર કશ્મીર ગયો હતો. ત્યાં કાશ્મીરી કાવા કરી એક શરબત આવે છે તે થોડુંક તે ખૂબ જ ઠંડુ આવે છે, અને તે ખૂબ જ મજા ગરમ પણ લોકો પી છે, ગરમ કરીને પણ તે ખુબ જ સારા લાગે છે, એટલે ઠંડુ ગરમ ખૂબ સારા લાગી છે, પછી મને પંજાબ ના પરોઠા વાડી લચ્છી, અને છાસ ખૂબ ખુજ ગમે છે, અને ત્યાં ખુબ જ તેજ તેજ ચાલે છે કે પ લચ્છી ખુબ જ સારી આવે છે, અને તે લચ્છી પીવા તો મને ખુબ જ ગમે બ લચ્છી થોડીક ગાળી હોય કે તે થોડીક મીઠી, મીઠી લાગતી હોય અને તેના સ્વાદ ખુબ જ સારો લાગે છે, અને તે ખુબ જ હેલ્ધી પણ હોય છે.
હમ હા ભાઈ લસ્સી તો આપણાે શરીર માટે ખૂબ હેલ્ધી પણ હોય છે, અને તમે જે કીધું છાશ તે પણ આપણા શરીર માટે હેલ્ છે, કારણ ગરમના સીઝનમાં આપણે શસ વધ પીશું એટલું શરીરમાં સારું રહે છે કારણ કે થસી પીવાથી છાસ પીવાથી આપણા શરીર માં ઠંડક બનાઈ રહ્યા છે, અને આપડા બીજા તમને ખબર જ છે કે આપણા બાજુ જ્યારે લગ્ન સિઝન ચાલુ હોય, અને ત્યારે આપણા બાજુ જે લગ્નમાં જે મુખ્ય પ્રકારની જે વાનગી બનાવવા જેમ કે દાળપટા ફિક્સ હોય છે, રીંગણ બટાનું જે શાક પણ ફિક્સ હોય છે. અને જે આપણા મન ફિક્સ હોય છે, અને આપડા જે ખમણિક હો એટલે કે આ આપણા જે દભાટ ફિક્સ છે, જેમ કે જે આપણા જે આપણા બાજુ જે લગ્ન એ જ બનાવવામાં આવે છે ત્યારેમાં જે બધ રસોઈ કરવામાં આવે છે, તે ખુબ ફેમસ છે, અને ઘણા બધા લોકોને આપણા ગામડાની રસોઈ ખુબ ભાવે છે, અને આપણા જે દાળ ભટ્ટ છે, તે આપણા જે ગામડામાં ર બના પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો લઈ પણ જાય છે, અને આપડે જો આવું બધું ખાસું ને આપણા જે ગામડા પ્રસિદ્ધ એ ઘણા બધા લોકોને ભાવે છે. એટલે જયારે હું જધર સીઝન આવશે ત્યારેને ખાવાનું ખુબ ગમે છે, અને ત્યારે મે મોસ્ટલીમ ખુબ વધારે ખાવ કારણ કે રાહ જોં છું કે્યારે મારા ઘ કે, મારા ઘરે પણ પ્રસંગ આવેનામ હ કોઈ ના લગનાય ને મારા ઘરે પણ આવી વિવિધ પ્રકારની વાનગી બનેને મને પણ ખુબ શોખ છે, લગનમાં બધી વસ્તુ ખ વા શ તમને પણ ખાવાનો શોખ હશે ને લગન માં બધી જે વસ્તુ બનાવામાં આવેશેધ પ્રકારની વાનગી એ ત તમને પણ ભાવટી હશે ને
હ મને વિવિધ પ્રકાર ગમે છે સાદુ પણ ગમે છે, અને અને લગ્ન માં એમ તો બધા સારું જ રહે છે કે ખાવાની ખુબજ મજા આવે છે. લગન માં શીખણ પોરીમા લાપસી હોય તોી ચાલે શિખણ પોરી હોય તો ચાલે અને તેનો દાળ ભાત ખુબ જ ગમે છે. મને બધાથી વધારે દાળ ભાત જ ગમે છે, અને તેને અથાણ ખાવાની ખુબ જ મજા પણ આવે છે, હું કંસેરીમાં જયારે જાઉં જય કે ગામમાં એક પાંચ વર્ષમાં કંચેરી કરવામાં આવે છે, તે માતાજીની પૂજા કરવામાં આવે અને ત્યાંનું તનું વેંગણ બટાકા નું શાક, જે લાગે જે મરચાં ને આપે રોટલા સાથે એ ખાવાની ખુબ જ મજા પણ આવે છે, અને તે ખુબ જ આપણને આનંદદાયક લાગે છે. અને આપણે એવું જ કરવું પણ જોઈએ કે આપણે એ સાધું ખુબ જ સારું પણ લાગે છે.
હા, ભાઈ એટલે કે આપડે જેટલું આપડે ઘરેનું આવું બધું ઘરનું ખાસું આપ સારું છે કારણ કે આપણા જે ગુજરાતીઓન જે ડડીશ છે, તે આપણા માટે ખૂબ હેલ્ધી છે અને જે સેવ ટાટું શાક છે. તે આપણા ગુજરાતીઓને ખુબ ભાવે છે અને જે ગુજરાતીની થાળીઓ છે, તેમાં મોસ્ટલી જે આશાક હોય જ છે. અને ગુજરડી થાળી માટે, એવું છે રીંગણ બટાકોનું કે પછી આવા આ જે દીંડોળનું કે પછી આ જે પવર કે પછી આ ગોરફળી કે પછી ચડીનું શાખ હોય જ છે, અને ખુબ મસ્ત લાગે છે, અને આપણા દેશમાં અને આપણા જે ગુજરાતીઓને જે ઉબાડ્યું હોય છે, તો ઉંડ્યું જે કેવી રીતે પાડવામાં આવે છે. તે તમને ખબર જ છે. કેમ કે વિવિધ પ્રકારની બધી શાકભાજી જે પાપડી છે, પછી તેમાં સુરણ છે, કે પછી પછી આ કોન છે, પછી રીંગણ છે, ઘણા બધા પ્રકારની શાકભાજીમાં નાખવા આવે છે, ને અમારા જે અમે જો ચિકન માર ઉબળ્યું ખાયએ છેીએ આમ કારણ કે અમને ચિકન ખૂબ ભાવે છે, એટલે અમે ઉબેળમાં ચિકન નાખીએ છીએ ને એમાં અલગ પ્રકારની નવું નવું વસ્તુ ઉમેરીએ છી ને ખુબ મજા આવે છે. પાની ખૂબ મજા આવે છે, અને તે ઉડે જો ઘરે પાડીએ તો આપણને ખુબ ગમે છે, અને ખૂબ મજા કરીએ છીએણ કે અરા ઘરે પણ તે ઉડ ઘરે જ પડવામાં આવે છે, ઘરે બધા લોકો ભેગા થને બનાવે છે. ને ખબ મજા કરે છે. શું તમારે ઘરબાજુ પણ બનાવવામાં આવ
હા, ઉમેડયો ઘણા પ્રકાર અમે બધા ફ્રેન્ડાત કે કોઈ પણ કોઈ, પણ જેને જેવ હોય તેના અમે બનાવીએ ખુબ જ મજા પણ આવે છે. અને ત્યાં માટલું મુકવામાં આવે છે, છાત છ, બને છાસ લાવવામાં આવે છે. અને મન તો લાગે કે ચા ઉબેડી વાતને હવે લચ્છી બનાવવા જોઈએ, કેમ કે લચ્છી મને ખુબ ખબ જ વા છે, સાસ કરતા તો અને તે ખૂબ જ જરૂરી પણ છે, મને તો બધા થી વધારે ઊંધિય ઉ ભાવે છે કે એલે એમાં બધી શાકભાજી એવી મિક્સ કરવામા આવે છે, પછી તેનુ શાક બનાવવામાં આવે છે. અને તે તે તો મને તો ખૂબ જ ભાવે છે, અને તે ખાવાની તો મજા, આવે અને તે અન્ય પ્રકારની આપણને તે તે કરવુ ખુબ જ ગમે છે, અને તે ખાવાની અને અને પ્રકારની ખુબ જ મજા આવે છે. જેમ કે રાજસ્થાન ન આપણે લીટી ચોખા કે અન્ય પ્રકારને ખાવાનુ એ ખુબજ જરૂરી પણ છે.
હા, ભાઈ તમે એ વાત સાચી છે કારણ કે રાજસ્થાનમાં જે દાલબાટી છે, તે ખુબ ફેમસ છે. અને રાજસ્થાન આપ જે વિવિધ પ્રના જોવાલાયક સ્થળો છે, તેને જે આપ સ્ટોરી છે અનેના બ વિવિધ પ્રકારના મહેલો બનાવા જેમ કે હવા મહેલ છે, કે ત્યાંનો ઉદેયપુર છે, એ ખુબ ફેમસ છે. અને્યાને જે ડ છે, તે તો મેં પણ એકર ટ્રાય કરી લ કારણ કે તની જે દાલબાટી હોય છે, તે ખુબ સારી રીતે બનાવામા ચુલા પણ બનાવામાં આવે છે. એમાથી જેટ ટલું આપડે ચુલા પર બનેલું ખાશુ ન તેટલુ શરીર માટે સારું છે. અને તેનો સ્વાદ પણ આવે છે. અને આપડે પ્રકારની જે બી સ્થળોની મુલાકાત લેવી અને વિવિધ પ્રકારની શહેરો છે. એના આપડે જે વાગી બધી પ્રખ્યાત છે. આપડે ખાવી જોઈએ કારણ કે આપડા દેશમાં ઘણા બધા પ્રકારના એ બધા શહેરો છે. અને ઘણી બધી પ્રકારની વાનગી સ મસ્ત છે. સારુ ભાઈ મળે પાછા, આવે તો ઘણા બધા વિવિધ પ્રકારની વાનગી, નવી-નવી આવશે તેની વાતચીત કરીશું